હાલો.
હલો.
હા કેમ છે બધા મજામાંને?
હા એકદમ મજામાં તમે કેમ છો?
હું તમને થોડીક ગરમી વિશે થોડુંક કહેવા માંગુ છું ગરમી એ એ વર્ષના ત્રણ મુખ્ય ઋતુઓની એક ઋતુ છે ભારતમાં સામાન્ય રીતે માર્ચ થી જૂન સુધી ઉનાળા ની ઋતુ રહે છે. આ સમયે સૂર્યના કિરણો ખુબ જ તીવ્ર હોય છે અને તાપમાન ઘણી જગ્યા પ ચાલીસ થી પચ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે ગરમીથી લોકો હળવા અને સુતરા કપડા પહેરે છે બાળકોને ઉનાળા ની ર જા મળે છે તેથી તેઓ પરિવાર સાથે પ્રવાસ જાય છે અથવા દાદા દાદી આપ પાસે સમય વિતાવે છે બજારમાં કેરી તરબૂજ ખરબૂજ લીલી અને સ સ ડાર ફળો મળે છે. ઠંડા પાણી છાસ લીંબુ પાણી અને નારિયેળ પાણી માંગે માંગ વધે છે પરંતુ ગરમીને કેટલાક નુકસાન પડશે વધુ ગરમીને કારણે હાડ્રોશન થાક જેવી સમસ્યાઓ થાય છે પાણીની અછત અછત સર્જાય છે નદીઓ તળાવો અને કુવાઓ પાણી ઘટી જાય છે પશુ પક્ષીઓને પણ પીવા પીવાનું પાણી મળતું મળવા મુશ્કેલી પડે છે. ખેડૂતોને ખેતીમાં પણ અનેક પડ કા ર નો સામનો કરવો પડે છે. આબોહવા પરિવહન અને વૈશ્વિક ઉતરા ઉષ્ણાત્મક ના કારણે ત્યબછી ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે જંગલોના સતત અ કા તાપમાન અને વધુ પ્રદુષણ અનિયમિત અને ઔદ્યોગિક વિકાસ તે એના માટે મુખ્ય કારણ છે ગરમી બચાવવા માટે કેટલીક સરળ બાબતોનું પાલન કરવું પૂરતું પાણી પીવું બપોરના તડકામાં બહાર જવાનું ટાળવું હળવા રંગના સૂતરા કપડાં પહેરવા લીલું પાણી લીલું પાણી છાસ ફળો સેવન કરો વૃક્ષો વાવા પર્યાવરણ રક્ષણ કરો પશુ પ પક્ષીઓ માટે પાણી નુ કુવા રાખવા હમ
હા ભાઈ તમારી વાત એકદમ સાચી જ છે એટલે કે આપણું બધું આવું બધું જે પર્યાવરણ આપડા જે ક્ષણ કરવું જોઈએ કારણ કે આપણેે જો પર્યાવરણ પૂરેપૂરું ધ્યાન રાખશું તો પછી એ રીતે આપડા દેશને ખૂબ તકલીફ થવાની છે. આમ બઢતી જતી ગરમીનું કારન મુખ્ય નો વધતું કારણ કારણ કે તમે જાણો છો કે અમારા ગામડામાં તો હમને એટલી બધી ગરમી લાગે છે સટમાં પડ્યો છે બે ત્રણ પરંતુ એનો પણ ફરક નથી પડતો. પણતું વરસાદ પણ આ વખતે ઓછો એમ બધા કે છે એનું મુખ્ય કારણ તમે જાણો છો કે એલમીનોને એવું કઈ છે એવુંયા આવું એમ બધા કેટા છે એટલે કે આ બધી પરિસ્થિતિ સર્જવાનું કાર મુખ્ય પ્રદુષણ જ છે એટલે આપડે ખુબ ધ્યાન રાખવું જોઈએ તો આપણે આગળ વધી શકશું કારણ કે આપણેે જો પ્રદુષણ કરતા લોકોને અટકાવશું નહીં તો પછી આગળ જતા ગરમી બી વધતી જ ગરમી પછી હેલ્મી ન જોવા બધા સમસ્યા કે પછી ગ્લોબલ વોર્મિંગ આવું બધું થ થવાનું છે એટલે મારે તો એજ કેવું છે કે ગરમીનું આપણે યોગ્ય રીતે જે આ હમને આ થઈ રહી છે તેને આપડણે રોકવા માટે સૌ પ્રથમ વાટવરણને ચોખ્ખું રાખવું જોઈએ જેટલું બને બને આટલું વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ વધવું જોઈએ તો આપડા
શરીર માં સારી એવી સ્વસ્થ હોવા જાય તો પછી આપડણે સારી એવી શ્વાસ લઈ શકીએ. એ તો તમે જાણ છું કે કાર્બન ડાયોક્સાઇડ નું પ્રમાણ વધવાથી આપણા શરીર આવી ગમે તે ઝેરી વાયુ હવા આપણા માં જાય તો પછી આપણને ફેફસા ના રોગો કે પછી અન્ય હડ રોગો એવું થઈ જાય છે. એટલે કે જ કેવું છે કે ગરમીનું પ્રમાણનું મુ ખ્ય પ્રદુષણ જ છે પરંતુ આપણા ગામના લોકો પણ અમુક લોકો એવા હોય છે કે જે વ્યસન કરે છે. જેમ કે આલ્કોહોલ પી છે, પછી સિગરેટ પી છે, તંબકુ ખાય છે એવું બધું પ્રકાર ના લોગ વ્યસન કરે છે અને પછી આગળ જતા એ લોકોને તકલીફ થવાની છે અને એમના પરિવારને શું થશે તે પણ એ લોકો નથી વિચારતાએમ એટલે મારે તોજ કેવું છે કે એ લોકો યોગ્ય રીતે પોતાનો પરિવારના વિચારો આવો વ્યસન મુક્ત થઈ જવું કારણ કે તમે જો વ્યસન કરશો તો તમારા પરિવાર નુ શું થશે એટલે મારે કેવું છે કે જેટલું બને ને બને આપણે ગરમીનું મુખ્ય કારણ તો તમે કીધું કે પ્રદુષણ છે પરંતુ એને અટકાવવા માટે તમે કીધું કે વ વૃક્ષો વાવા જોઈએ અને ગમે ત્યાં વૃક્ષ જંગલ બા કપાવવા માંડ્યા છે તે ની કપાવવા જોઈએ તો આપડે આપણા દેશનું વિકસિત થયા અને આપડે સારી રીતે રહેશે કારણ કે જે જંગલો કપાવવા માંડ્યા છે તેના મુખ્ય કારણે તમે જાણો છો કે જે વળતા જતા ઉદ્યોગો કારણ કે આવા ઘણા બધા મોટા ઉદ્યોગો ત્યાં સ્થાપિત થઈ જાય છે અને બધી નવી નવી પેલું પ્રોડક્ટ નું પેલું પેલું કરે છે પરંતુ એના લીધે જંગલો કપાય તો તમે જાણો છો કે જે જંગલોમાં રહે તે પ્રાણીઓ છે તો પશુ પક્ષીઓ છે એ બધા હોય છે તેનું તેનું ઘર હોય છે એમ પછી તે લોકોનું આવું બધું જંગલો કપાઈ જાય તો પછી પ્રાણીઓ ગમે ત્યાં આવ શહેરોમાં ગામડામાં જોવા મળી જાય છે. કારણ કે ગામડાઓમાં તો ઘણા બધા કિસ્સાઓ પણ થયેલા છે કે દીપડો આવ્યો છે, વાઘ આવ્યો છે પછી એ બધા પ્રકારના જે પ્રાણીઓ હોય છે તે પણ હવે ગામડા કે શહેરમાં દેખાય છે. મુખ્ય કારણ એ છે કે જંગલો કપાવવા માંડે છે અને તેના બધા પ્રાણીઓ ગમે ત્યાં આમડમ ફર્યા કરે છે એમ. એટલે એ લોકો જ્યા સરકારે જ્યાં રાખ જગ્યા જે જંગલો છે મોસ્ટલી જે વન વિભાગ દ્વારા તે લોકોને કાપાવવાની જોઈએ એ યોગ્ય રીતે એ વનનું રક્ષણ કરવું જોઈએ. અને ઘણા બધા લોકો તો આમ વિચારે છે કે આપણે જેટલું પ્રદૂષણને સારી રીતે સાચવશું તો પછી આપણને આપણને વાતાવરણ મળશે કારણ કે આપણે જો પ્રદૂષણ કરશું તો આગડ જતા શું થશે ને આવનારી પેઢી શું શીખશે એટલે ગરમીની સીઝનમ ચાલી હતી તમે જાણો કે તમે કીધું કે અ ફળફળાથી આપડે ખાવું જોઈએ જેમ કે છાસ છે પીવું જોઈએ પ જે તરબૂજ ન રસ પીવો જોઈએ, તરબૂજ ખાવા જોઈએ, સેરડી ન રસ પીવો જોઈએ આ ઘણા બધા ફ્રૂટ હોય છે. જેમ કે જાંબુ જાંબુ તમે જાણો છો કે જે સુગર જેમને સુગર હોય છે તે એ લોકો ખાય તો એમના માટે બહ સારું છે એમ. એટલે મારેજ કેવું છે કે ઘણા બધા લોકો જે ગરમીની સિઝન બધી આવી રહી છે તે માં બધા પ્રકાર એ લોકો ખાવું જોઈએ અને બહારનું ખાવાનું ટાળવું જોઈએ. કારણ કે બહારનું ખાવાથી એ લોકોને શરીર માં ખૂબ ગરમીનું પ્રમાણ પણ વધી જાય છે અને મોરે ગરમી જ ચાલી રહી છે. કારણ કે ગરમીના સિઝનમાં આપણે આ બહારનું જેમ કે ફાસ્ટ ફૂડ છે, મંચુરિયન છે, નૂડલ્સ છે, એવું બધું ખાસું તો પછી આપણા શરીરમાં ગમે તે પ્રકારનું. આપણને જેમ કે એસિડિટી પછી, ડાયડીહાઈડ્રેશન કે પછી પેટમાં દુઃખ દુખાવો એવું થઈ જાય છે. એમ એટલે કે આવું બધું બહારનું ખાવાનું ટાળવું જોઈએ‌. તો પછી આપડે આપડું શરીર નું સારી રીતે ધ્યાન રાખી શકીશું. બાકી તમારે શું? હમ એટલે કે તમે આવું ગરમીમાં આવું બધું ખાવું છે, ફાસ્ટ ફૂડ કે પછી કોઈ પણ પ્રકારનું તેલુ તરેલુ વસ્તુઓ
ના, ના. હું ગરમીમાં છાસ, દૂધ હ, અને કેરી ના રસ. અને તરબૂઝ એવું બધું કે ગરમ વસ્તુ ગમે નહીં. રાતના કોઈક વાર ચાલે કે ઠંડક પડી, એ તો બપોરના ખુબ જ ગરમી હોય છે. અ વધુ ગરમીને કારણે માણસના સ્વાસ્થ્ય અને ગંભીરને અસર પડે છે. ડિહાઈડ્રેશન થાક, ચક્કર આવવાના અને તરેલું ખાવાથી ખુબ જ અસર પડે છે. ખેડૂતો માટે પણ. ગરમી ચિંતા નો વિષય છે. પાકને નુકસાન થાય. સિંચાઈ માટે વધુ પાણીની જરૂર પડે અને ઉત્પાદન ઘટે છે પાણી ને સ્ત્રોત સુુકાઈ જતા, પીવાના પાણીની સમસ્યા ઉભી થાય છે. આ સમસ્યાનો ઉકેલ આપણે અ આ થાક થાક થાક પણ આવે છે. આપણે વધુમાં વધુ વૃક્ષો આવવા જોઈએ. પાણી નો બગાડ ઓછો કરવો જોઈએ કે અન્ય બધું. અ સુવિધા વધારવી જોઈએ, જેના લીધે આપણા પાણી ન સ્ત્રોત ઘટે નહીં. કુદરતે આપણને વિવિધ ઋતુઓની ભેટ આપી છે. તેમાં ગરમી એ ખૂબ જ અ સારી પણ છે, કેમ કે તેમાં બધું જાત જાતનું ફળો બોક થાય છે, જેમ કે તરબૂજ છે કેરી. છે અને અન્ય ઘણા બધા ફ્રૂટને ગરમી માં વધારે થાય છે. ગરમીને માત્ર માણસ પર નહીં, પરંતુ સમગ્ર જીવસૃષ્ટિ પર પડે છે. નદીઓ, તળાવો ખેડૂતોને પાક અને અન્ય દરજ પૂરતું પાણી પીવું જોઈએ ઉપરના તડકામાં બહાર જવાથી ટાળવો જોઈએ, હળવા સુતરા કપડા પહેરવા જોઈએ અને અને જેના થી જે એક વૃક્ષો સંતાનો સમાન છે. પાણી બચાવ, વૃક્ષ ઉગાડો, પૃથ્વી પૃથ્વીની ગરમી. ગરમીને બચાવો એ આપણું મુખ્ય ધ્યેય હોવું જોઈએ.
હા, ભાઈ. તમે જે કીધું બરાબર છે. એટલે કે આપડે સાચવવું જોઈએ, કારણ કે આપડે જ હમણાંથી પર્યાવરને સાચો તો પછી આગળ જતા બધા આવનારી પેઢી છે, આપડા જેવા બધા યુવા પેઢી છે, તે એવી રીતે સાચવશે. કારણ કે ઘણા બધા લોકો એવા હોય છે કે અમારા ગામડામાં જોયા છે. ગમે ત્યાં ગમે ત્યાં કચોરો ફેંકી દે છે, ગમે ત્યાં ગંદકી ફેલાવે છે અને વ્યસન વાળા આવતા લોકો ગમે ત્યાં ધૂમ્રપાન કરીને કે પછી અન્ય પ્રકારના ગુટકાઓ ખાઈને ગમે ત્યા વસ્તુૂ છે. અને ગમે ત્યા બધું લખી દે છે. એટલે અમે તો એ લોકોને કીધું, અને જાગૃત કરે કે, ભાઈ, તમે આવું નહીં કરો. કારણ કે તમે જો આવું કરશો, તો પછી બીજા શું શીખશે? તમે આટલા મોટા છો, તો તમે આવું વ્યસન કરે, તો પછી બીજા લોકો, નાના-નાના છોકરા હોય છે. તમને જોને આવી રીતે જ શીખે છે એમ. એટલે મારે તો એજ કેવું છે કે, બધા લોકો યોગ્ય રીતે. મુકત બનવું જ જોઈએ. કારણ કે. ગરમીનું કારણ એ જ છે કે પ્રદુષણ છે. કારણ કે પ્રદુષણ ના લીધે આપણને આવી બધી ગરમીઓ થવા માંડી છે. કારણ કે ગરમીનું મુખ્ય રીઝન છે આ જે વાતાવરણમાં થતા ચેન્જીસ‌. કારણ કે હવે તો ખેડૂતો પણ ખેતી કરવા તૈયાર છે. કારણ કે ગરમીનું પ્રમાણ ગરમી જે ખેતી થાય છે, તે હવે લોકો કેમ કરશે? કારણ કે એનું મુખ્ય રીઝન છે. વાતાવરણ વાતાવરમાં, તમે જાણો કેમ? ગમે ત ગમે ત્યારે વાતાવરણ ઠંડુ પડી જાય છે ગમે ત્યારે ખુબ ગરમી થઇ જાય છે ગમે ત્યારે અર પડી જાય છે તો એના કારણે આપણા જે પાક આપણે રોપેલા હોય છે તેમાં નુકસાન થાય છે. એટલે કે બધા લોકો એમ વિચારે છે કે આપડે તો ખેતી તો દર વર્ષે કરીએ જ છે ને હવે તો કરતા પણ છે પરંતુ હવે તો આ વાટા ના લીધે આપણને ખેતીમાં ખુબ લોસ જાય છે એવું બધા લોકો વિચારી રહ્યા છે જે અમારા ગામના બધા લોકો છે. તે લોકોકો કારણ કે ગ જે ખેતી પેલા કરતા તેમને એમાં બધી આવક નથી મળતી અને આવી બધી ગરમી ના લીધે કેં ર વરસાદ પડી જવા લીધે એ લોકોનેું નુકસાન થઈ જાય છે જેટલું પણ એ લોકો ખાતર મૂકી ભલે છાંટૂ પછી દવા પણ અસર જ નથી પડતો આમ એટલે બધા લોકો એ વિચારે છે કે ખેતી થી હવેજી એટલે કે દૂર રહેવાના એટલે કે ખેતી કરશે પરંતુ ઓછી કરશે એમ પેલા એવું હતું કે એ લોકો ખેતી પર વધારે રાધાર હતા અને ખેતી માં મોસ્ટલી એ લોકો ઘરનું જીવન ચાલતું હતું. પરંતુ હ જેલી એમના ઘરના બધા લોકો છે મોસ્ટલી જોબ કરે છે અને ખેતીમાં થોડું ઘણું હવે તો હજી ઓછું ધ્યાન આપે છે બાકી તો એજ છે બાકી સારું ભાઈ મળી પાછા વા કે જે ગરમી છે કે પછી અન્ય પ્રકારની કોઈ પણ વિશે આપણે વાતચીત કરીશું